હરે, કૃષ્ણ કેમ છો, તમે હલો હલો, ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો, તમે
મતલબ આ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. પરંતુ હા મને એવું લાગે છે, કે ખુબ જ વરસાદ આવી રહ્યો છે. હતુ, તો તે માટે પણ ખૂબ જ એવો સારો પડ્યો અમારે એટલે તમને પણ એજ કેવા માંગુ છુ, તમારા તરફ શું વરસાદ આવી રહ્યો છે. તમારી, તરફ વરસાદ નથી.
ના ભાઈ અમને પણ અમારા ગામડામાં ખુબ વરસાદ આવી રહ્યો છે, અને ખુબ જોરમાં આવી રહ્યો છે, એટલે ચોમાસા અને ઋતુ હજી આવે છે, તે ખુબ મજાની છે. કારણ કે ગામડાના લોકો પણ ખુશ થયા છે, કારણ કે ગામડાના લોકો ડરી રહે હતા, કે ગામડામાં વરસાદ પડશે કે નઈ પડશે ક્યારે વરસાદ પડશે કે મોડો પડશે કારણ કે બધા લોકો જે પાક નાખેલો છે, ડાંગર નો તો એમને બધું જે બિાર નાખી દીધું પછી. એ લોકોને પાણી ક્યાંથી મલશે એ બધા વિચારતા હતા, પરંતુ હવા બધા લોકો ખુશ થઈ ગયા છે. કારણ કે પાણી પણ સારું મળી રહેશે અને સારુ એમને પાણી મળી ગયું છે, એટલે સારુ, એને ખબર પડશે બાકી તમારા ગામડામાં શું ચાલી રહ્યું છે, બધું હમને હલો
હલો
તમરો અવાજ આવી રહ્યો છે મને
હા બસ તમારો આવાજ આવી રહ્યો છે તમારો હમણાં
હા એટલે કે જે પ્રોબ્લેમ છે ને તેના કારણે કે વરસાદની ઋતુ ચાલી રહી છે અને કે પછી ઘણું બધું આવું બધું થઈ રહ્યું છે એટલે હજી પ્રોબ્લેમ આવશે કારણ કે એટલે મેં તમને જે કીધું કે અમારા ગામડામાં તો હમણાં વરસાદ આઇવો છે એટલે બા બધા લોકો ખુશ થયા છે અને બધા લોકો ખુબ મજા એટલે કે જે જે લોકો બિહાર ના લું હતું જે એ લોકો ખેતરોમાં સારું ઊઘો હશે અને પાણી પણ સાર મરી ગયું છે. કારણ કે બધા લોકો ડરતા આટલી બધ ગરમી છે અને ગરમી હમણા તો પડી ગઈ છે. પરંતુ હ જે ચોમાસાની સીઝન ચાલુ થઈ છે તેમાં પણ અસર નથી ડા બરાબ નવા કીડ પડશે એ બધું વિચારતા હતા. પરંતુ આ વરસાદ નવાના કારણે લોકો બધા ખુશ થયા છે. તમારા ગામડામાં શું માહોલ છે હમને?
હમના તલબ માં ખુબ જ વધારે વરસાદ હમણાં આવી રહ્યો છે અને જે ઢરું નાખેલું હતું એ ઢર પણ તો સારી ના થાય હોવા હવે એમાં ઉખાડવાનું એવું બધ પરંતુ મા હમણાં થોડું સાદ ચાલુ જ રહેશે મતલબ રોપ રોપણી નું કામકાજ પણ ચાલુ કરી એ બધ ચાલ્યા કરે છે. જેથી કરીને એમ તો ખુબ જ વધારે એમ તો સારું પડ્યું છે અમારી તરફ ખુબ જ સારી રીતને એવું મતલબ વરસાદ આવ્યો છે અને બીજું બધું કામકાજ પણ સારી રીત રહી ગયું છે. ઉનાળામાં જે કેરી ને એ બધી પણ આ ટોવાની હતી તે પણ ખુબ જ સારી રીતે મારી તરફ ટોળાય છે કારણ કે અમને ખબર છે કે કેરીન બધું તોડવામાં ખૂબ જ ન કરો ઉપર ને બધું ચડમાં મજૂર ને આ થોડાક જોઈએ તો મજૂર મળવાની ખુબ જ પરેશાની થઈ તી વચમાં પરંતુ જો વચ માં મારી મજૂર મળવાનું ખુબ જ વર્યું હ વાન ટુ છે ને એ બીજું બધું શું થયું અમારી તરફ મજૂર તો એક કામકાજ દૂર હાતો જેથી કરી મજૂર બારલાખ દંડુસેને અ સારી રીતના મજૂર ને બધા આવી ગયા હોવાથી ખુબ જ સારી રીતને એ બધું કામ પન ઉનાળામાં પણ ખુબ જ એવું મતલબ અમે મજા અને બીજો શું ઉના તમને ખબર છે કે જયારે પણ નહવા જવાની ન એ બધી સમજાવે વોટર પાર્કમાં વોટર પાર્કમાં અમે ગયા અને ખુબ જ વધારે કરીને ખુબ જ વધ મજા આવી અને શું તમે પણ વોટર પાર્ક માં રેવા ગયા છો તો અમને તમારે એક્સપીરસ જણાવો ની.
હા ભાઈ હવે ગરમીના સીઝનમાં તો આપડે ક્યારે વોટરપક જવું જ જોઈએ કારણ કે ગરમીના સિઝનમાં ગરમી પણ ખુબ લાગે છે. અને આવા બધા આપણે એડવેન્ચર કરવું જોઈએ. કારણ કે ગરમી સીઝનમાં જે સ્વિમિંગ પુલ હોય છે ત્યા વોટરપાર્ક માં છે ત્યાં મને સારી સુવિધા મળી રહી છે. ખાવા, નાસ્તા થી મારીને સારો મળી રહે છે અને ખુબ અમે મજા કરીએ છીએ બાકી તો હવે ગરમી સીઝન ઘણા બધા પ્રકાર ફૂડ ખ જોઈએ આપ શરીર સારું બનશે કારણ કે ઘણા બધા લોકો એવું વિચારે છે કે ગરમીના સિઝન આપણે જેટલું ગરમ વસ્તુ ખાશુંન એટલ આપણેે શરીર માટે સારું છે. પરંતુ ગરમ વસ્તુ આપડે પીએ સારું છે. કારણ કે બીજું બધું ગમે તેવું વસ્તુ જેમ કે જે ઘણા બધા ફાસ્ટ ફડ સ કે મંચુ રિયન છે નૂડલ છે એ બધું ગરમી ના સીઝન માં આપણે ખાશું તો પી આપને બીમારિ એવ થવા એટલે ગરમીના સિઝનમાં આપણે યોગ્ય પ્રકારના ફ્રૂટ ખાવ જોઈએ જેમ કે સફરજનનો રસ છે, પછી તરબૂજ છે, કેળા છે, સફરજન છે, જાંબુ છે તો બધું ખાવું જોઈએ તો આપણા શરીરમાં સારું એ બની રહેશે. કારણ કે અને બીજું તો આપડે ફરવું ફરવું જો કારણ ગરમીના સીઝનમાં આપણે જેટલું પાણી મારેશું સ્વિમિંગ પુલ ઘણા બધા વોટર પાર્ક છે ત્યાં આપણે જોવું જોઈએ અને એવું બધું વોટર પારકને મળવું જોઈએ. કારણ કે બા ગરમીના સીઝન માં ઘણા બધા લોકો જેમ કે આ વડો વોટાર પગ છેમ કે સુરત ના બધા જે બધા લોકો છે તે લોકો માને છે કે આ જે લોકોને રજા હોય છે ને એ લોકો વોટર પાર્ક છે, સ્વિમિંગ પુલ છે, પછી ડમણ છે આપડ જે નજીક એવા બધા તે બીચ જાય છે અને ખૂબ મજા કરે છે. એટલે ગરમીના સિઝનમાં પણ મને ખૂબ ગમે છે ને અવાજ ચોમાસાની સિઝન આવી રહી છે તેમાં મારો પ્લાન અલગ છે કારણ કે ચોમાસાના સિઝનમાં મને ફરવાનો ખુબ ગમે છે અને ચોમાસાના સીઝનમાં કોને ફર વાનું ની ગમે. કારણ કે ચોમાસા ના સિઝન તમને ખબર છે કેટલા બધા જે ડુંગર વા બધા સ્થળો છે જેમ કે સાપુતારા છે, પછી ડોન ડુંગર છે, પછી ડાંગ છે એ બધી જગ્યા આપડે જવું જોઈએ આપડે બધ ટ્રેકિંગ કરવું જોઈએ કારણ કે આ ટગિન થી આપણું શરીર પણ સારું બનશે અને હમણાં તો જે વરસાદ આવી રહ્યો છે હવે મારા પણ પ્લાન છે કે થોડાક ભાઈ બનો સાથે આપડે બા ફરવા જાયએ કેમ કે આપડી નજીક મોટી કરોડ છે ત્યાં જવાનું ખુબ ગમે છે. આપણેે પહેલા વર તો કેટલા ત્યાં આપણે બ મેગી બનાવેલીનેુબ આપે મજા કરેલી બાકી કે તમારો શું પ્લાન છે આ વખતે આપડે ફરવા જઈએ આ વતે મોટી કોરવાડ કે પછી સાપુતારા બાજુ
હમ હા ભાઈ મારે પણ એ જ કેવું છે કે મતલબ આ વખતે પણ આપડણે ફરવા જઈએ પેલી વખતે જયારે આપણેે પેલા મોટી કોરવલ ફરવા તો અત્યારે ખુબ જ વ એવી મજા આવેલી તમને ખબર જ છે અને આપડણે જે મેગી બનાવેલી તો ત્યારે પણ ખુબ જ વધારે મજાલી અને મેં મેગી બનાવતો હતો ત્યારે મને બધા ખુબ જ વધારે વર્તા વા ખરાબ મેગી બનાવશે પરંતુ જયારે મેગી બનેલી તો ત્યારે બધાને જ ખબર છે કે બધા જ બહ વધારે મેગી ખાધીલી અને ત્યારે મતલબ વરસાદ નો મોસમ એકદમ હતો એટલે મતલબ બધાને ખબર છે કે ત્યારે જેવી પણ મેગી બને બધાને સારી લાગે અને જે પહાડ વચ્ચે આપણે મેગ ખાલીએ એ તો મતલબ અ મારું પ્રેમ જેવું જ હતું અને ત્યારે મતલબ બધા મિત્રો સાથે આપણે ખાટલી મને ખૂબ જ વધારે ગમેલું અને એ ફોટોસ મે જારે જોમશું ને ત્યારે મને હજુ પણ મતલબમાં યાદ આવી જાય છે કે ખુબ જ વધારે ત્યારે મજા કરેલી અને ત્યારે મતલબ આપડે બધા મિત્રો સાથે ગલા પરંતુ અમુક મિત્રો ત્યારે છૂટી ગયેલા જેમ કે આપડો જે મિત્રો ભવિન છે અને મિત્રો સ્મિત છે એ બધા મિત્રો પણ સુૂટી ગયેલા હતા પરંતુ આ વખતે આપડણે જઈએ ત્યારે બધા મિત્રો સાથે મળીને પ્લાન બનાવી અને સારી રીતના બીજું બધું કરીએ તો આપડે સારું રહેશે એવું મને લાગે છે કારણ કે બધા મિત્રો સાથે હોય ને એટ જા મજા આવે અને બીજા મિત્રો અમુક લોકો જે નિ આવે તો ભાઈ આપને અને મજા ખીરખીરોટી થાય અને અમુક મિત્રો મતલબમાં ના આવે તો આપણને પણ સારું ના લાગે એથી કરીને બધા મિત્રો સારી રીતના પેન બનાવી અને મતલબમાં રવિવારે આપણે પેન ગોઠવીએ તો શું સ થશે કે જેટલાને પણ રવિવારે મતલબ કઈ કામકાજ હોય તો એટલે મતલ એટલા દિવસમાં કામકાજ હોય તો પટાઈ નઈ અને રવિરે બધા મતલબમાં ફ્રી હોય તો એ દિવસ આપડણે ફરવા જઈએ અને મતલબમાં ચોમાસાની રઋતુ હવે ચાલુ થ ગઈ છે તો તમને ખબર છે કે એકદમ લીલું છમ બધું વાદળ ને બધું થઈ જશે તો જેથી કરીને આપે મતલબ માં જઈશું ફરવાટો ખુબ જ વધારે મજા આવવાની છે એવું લાગે છે મને
હા ભાઈ મારો તો એ જથાન છે કે ઘણા વાળા ભાઈ બંધ આપ ગમે ત ગમે ત્યારે ના પડી જશે એટલે પછી આપણને ઘણા બધા ટોફિક થાય છે એમ એટલે મારે જ કેવું છે કે જે બધા આપણા ગમે એન ટાઈમેમમાં ના પાડે છે તે લોકોને આપણે પહેલાથી જ કહી દ છે કે ભાઈ આ ટાઈમે જવાના છે અને આ ટાઈમે આપણે પરફેક્ટ જ છે ને પછી આપણે આ જગ્યા જવાના છે કારણ કે મારા આવ પ્લાન છે કે આપણે જે મુંબઈ મહારાષ્ટ્રમાં છે એમ કે ચેલા ફોર્ટ છે પછી હરિહર ફોર્ટ છે અને હરિશ્ચંદ્ર ગઢ છે ત્યાં જવાની મને ઈચ્છા થયલી છે કારણ કે ત્યાં બા બધા ટ્રેકિંગ કરવા જાય છે અને ખૂબ મજા કરે છે એટલે મને ત્યાં દ્રશ્યો જોવાનું છે કારણ કે ત્યાં બધા લોકો જાય છે બધા વિડીયો જોવા પણ જોાય છે અને ખુબ સારા એટલેરા વિચાર કે આ વખતે ત્યાં જઈએ બાકી તો આપણા બાજુ પણ ઘણા બધા હિલ સ્ટેશન છે જેમ કે ડાંગ તમને ડાંગ છે મોટી કરોવર છે પછી વિલ્સન હીર‌ છે ત્યાં પણ ઘણા બધા લોકો દૂરથી ફરવા આવે છે ખૂબ મજા કરે છે એટલે આપણે પણ આવું બધું જગ્યાએ ફરવું જોઈએ કારણ કે આપણું માઇન્ડ ફ્રેશ થાય અને સારું આપ દી ફિટનેસ વગર સારું ધ્યાન આપે અને કરવ જોઈએ બાકી બધ સીઝન આવવાના છે ને સિઝનમાં આપણે ફવું જોઈએ હળડવું જોઈએ અને બાકી એ છે કે આ સિઝનમાં આપણે સાચવું ખૂબ જરૂરી કારણ કે આપણે કારણ કે આ સીઝનમાં તમને ખબર છે કે ઘણા બધા લોકો બીમાર પડે છે અને ઘણા બધા લોકો સામાન્ય બીમારી થઈ જાયમ કેદી છે ઉધરસ છે ખાવ ખાંસી છે એવું બધુ થઈ જાય છે એનું કાર મુખ્ય કારણ એ જ છે કે ઘણા બધા લોકો વરસાદમાં ભીનાય છે અથવા ઘણા બધા લોકો બહાર ન વધારે ખાય છે અથવા
એટલે
ત્યાર શક્તિ નબળી હોય છે એમ એટલે આવી બધી બીમારી થઈ જાય છે એટલે આ વરસાદના સિઝનમાં આપડણે સાચવો ખુબ જરૂરી છે કારણ કે વરસાદના જેમાં બધું પાણી ગમે ત્યાંથીમે ત્યાં ગંદકી કરે સારું થાય છે અનેને આપણે યોગ્ય રીતે, ધ્યાન આપવું જોઈએ પછી યોગ્ય રીતે બાકી તો આપણે શરીરમા સારું ધ્યાન રાખવું જોઈએ અને બધા લોકોને પણ કેવું છે કે વરસાદના સિઝન પોતાની ફિટનેસ બરાબર રાખો કારણ કે પોતાની ફિટનેસ જ બરાબર નહીં રાખશો તો પછી લોકોને આવું બધું પ્રકાર ને જોવા મળશે. તો તમારા શું હ છે? જે તમારે જે આ ચોમાસા સિઝન આવે છે તેમાં તમારા ઘરના કે, તમારા તમને આ સામાન્ય બીમારી થાય છે શરદી?
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને મન અને મતલબ માં ખુબ જ વધારે તમારી વાત ગમી, કારણ કે આપડે મતલબમાં આ બધી ઋતુઓનો થોડુંક તો મજા તો લેવો જ જોઈએ અને ઋતુ ના અલગ અલગ મતલબમાં મજા હોય છે, જેમ કે ચોમાસાની ઋતુમાં તમને ખબર છે. કે ચોમાસાની રૂટુ માં આપને જયારે વરસાદ આવે ત્યારે ખુબ જ વધારે એ મજા આવે છે વરસાદ માં એકદમ લીલુસમ થઈ જાય. ઉનાળામાં ત્યારે મતલબ આપણને સમર વેકેશન મળી જાય છે. તો ત્યારે પણ ખુબ જ વધારે મજા આવ અને શિયાળામાં પણ આપડે જયારે ફરવાનું એવું જઈએ શે ને તો આપણને મતલબમા તાપ એવો ઓછો લાગે છે, જેથી કરીને શિયાળામાં પણ ખુબ જ વધારે મજા આવે તો બધા મોસમના મતલબ માં થોડાક બેનિફ પણ અને થોડુંક મતલબમાં કઠિનાઈ પણ વધેલું છે. તો આપડે મતલબ આ બધા મોસમને આપણે એક સમાન તો ના રાખી શકીએ પરંટુ મને ફેવરેટ મારો મોસમમાં મને તેને ચોમાસા ની ઋતુ ખુબ જ વધારે ગમે શે. કારણ કે ત્યારે અમે દર વખતે ફરવા જઈએ છીએ, અને ફરવાની કઈ અલગ જ મજા હોય છે. અને ત્યારે જે મતલબમા આકાશમાં જે વાદળો હોય છે તો, તે વાદળો જોઈને અલગ જ ફીલ થાય છે. અને જેવું અમે ટો તમે, જયારે પણ ઇન્સ્ટાગ્રામ ને બધું સ્કોર કરશો એટલે તમને બધ એકદમ સારા સારા સીનું બધું જોવા મળી જશે. કારણ કે હવે બધા મતલબ ફરવાનો પ્લાન એવું બનાવે છે, અને ખુબ જ સારી રીતના ફરીને એવો આવે છે. તો ચાલો ભાઈ મળીએ અને બીજા દિવસ આપણે સારી રીતના વાતચીત કરીશું આ ઋતુઓ વિશે. હમણાં મતલબ અમારે થોડું કામ હોવાથી, આપડે પછીથી વાત કરીશું.
હા ભાઈ સારું સારું આપડ પછીથી આપડે ફરવા જવાના પ્લાન પ્લાન બનાવશું તમે ઘણા બધા ફ્રેન્ડને આપણે કહેશું
હા ભાઈ ચાલો મળીએે હ ને,